મિત્રો આજે આપ મોંઘવારી વિષય પર થોડી ચર્ચા કરીશું
હા મિત્ર આ તમારો વિષય ખુબ જ સરસ છે અને આજના સમયમાં મોંઘવારી ખુબ જ વધી રહી છે
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો. મોંઘવારી એ એવો પ્રશ્ન છે? જે આજના સમયમાં ખુબ જ મોટો થઈ ગયો છે આપણે જાણીએ છીએ કે. મોંઘવારી એ કેટલો મોટો પ્રશ્ન છે આપણે એને ઉકેલવા માટે રસ્તા શોધવા જોઈએ મોંઘવારી એ એવો એક પ્રશ્ન છે જે બધાના જીવનને અસર કરે છે આપણા ઘરે વાસણ રોટલી એથી લઈને ખિસ્સા સુધી મોંઘવારીની અસર જોવા મળે છે આપણા ઘરમાં મોંઘવારીની અસર સૌથી વધુ જોવા મળે છે આપણે જાણીએ છીએ કે પૈસા પર આપણી જિંદગી ટકી રહેલી છે જેથી મોંઘવારીનો પ્રશ્ન ઉભો થયો છે
હા મિત્ર તમારી વાત સાચી છે મોંઘવારીની સૌથી વધુ અસર અસર ગરીબ અને મધ્ય વર્ગના લોકો પર થતી રહે છે તેમની આવક મર્યાદા ખુબ જ ઓછી હોય છે પરંતુ ખર્ચ સતત વધતો રહે છે ઘણી વખત પરિવારને પોતાની જરૂરિયાતો પણ ઘટાડવી પડે છે મોંઘવારીના કારણે ગરીબ વર્ગના લોકો પોતાની જરૂરિયાતોને સંતોષી શકે નથી બાળકો ના શિક્ષણ આરોગ્ય અને પૌષ્ટિક આહાર પર પણ તેની ખુબ જ અસર જોવા મળે છે ખેડૂતો પણ મોંઘવારીની અસર થી ખૂબ જ દુઃખી થતા હોય છે ખેતી માટેના બીજ ખાતર જંતુનાશક દવાઓ અને ડીઝલ ના ખર્ચમાં વધારો થતો રહે છે અને ખેતી મોંઘી બની જાય છે બીજી તરફ શહેરોમાં થતા લોકો માટે. ભાડુ, વિજળી. ગેસ અને રોજિંદી જરૂરિયાતો નો ખર્ચ સતત વધે છે. વિદ્યાર્થીઓ પણ મોંઘવારીથી. ખુબ જ ચિંતિત થતા હોય છે, પુસ્તકો, નોટબુક, યુનિ ફોમ, શાળા ફી અને અન્ય શૈક્ષણિક સામગ્રી ના વધતા જતા ભાવોને કારણે માતા પિતાને વધુ ખર્ચ કરવો પડે છે. મિત્રો, મોંઘવારી. સામે લડવામાં, સરકાર અને નાગરિકો બંનેની જવાબદારી છે. સરકારે જરૂરી વસ્તુઓનો પૂરતો પુરવઠો. જાળવવો જોઈએ, જેથી મોંઘ મોંઘવારી વધે નહીં.
હા, મિત્ર, તમે સાચું કહી રહ્યા છો, મોઘવારી એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. આપણે એના પર ખુબ જ ધ્યાન રાખવું જોઈએ, આપણે જાણીએ છીએ કે. આપણા દેશમાં ગરીબવર્ગ એટલું વધુ છે. મધ્યમ વર્ગના માણસ. અને ગરીબ વર્ગના માણસોને ખુબ જ મુશ્કેલી જોવા મળે છે. આપણી જરૂરિયાતો પણ વધતી જાય છે, અને આપણે મોંઘવારીનો પણ સામનો કરતા છીએ. આપણે ઘરમાં કોઈ પણ વસ્તુ લાવવા, પેલા વિચાર કરવો પડે કે. આપણા પર એટલી બધી નાણાં છે, કે નહીં, એ બધી બાબતો ધ્યાનમાં રાખીને જ આપણે ખર્ચા કરીએ છીએ. ‌ કોઈવાર તો મોંઘવારી એટલી વધી જાય છે, કે આપણે બેઝિક વસ્તુઓ પણ ખરીદી શકતા નથી, આપણા ઘરના. માણસો પણ કમાતા નથી. બધો બોજ એક વ્યક્તિ. ના હાથમાં આવી જાય છે, અને એ બધી વસ્તુને. સાચવી શકતો નથી. ઘરે પણ મોંઘવારીનો બધો સામનો કરે. ત્યાં જોવા મળે છે, આપણે જાણીએ છીએ કે. મોંઘવારી એક એટલો મોટો પ્રશ્ન છે. જેથી આપણા દેશના લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. સરકારે પણ આની જિમ્મેદારી લેવી જોઈએ. મોંઘવારીના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ ઉભી થાય છે, દવાઓ. ને ઘણી બધી એવી વસ્તુઓ છે, જે ખરીદવામાં મુશ્કેલી થાય છે. લોકો જેમ જેમ બીમાર પડે છે, તેમ તેમ ઈલાજની. જરૂરિયાત ઉભી થાય છે, અને સરકારીમાં પણ બધા જોઈ શકતા નથી, કોઈની બીમારી એવી હોય છે જે. એમ જ સારી થતી નથી, તે માટે ખર્ચો કરવા પડતો હોય છે, પણ લોકો પાહે એટલા નાણાં નથી હોતા. એ કાર્ય થતું નથી, અને ઘણી બધી એ લોકની સમસ્યા ઊભી થાય છે, એ લોકોએ ઘર હાચવવું હોય છે. અને. સાથે સાથે પોતાના બાળકોનો ખર્ચો, પોતાના દાદા-દાદી. એ બધું ઉપાડવા પ તો હોય છે. જેનાથી ઘણી બધી સમસ્યાનો સામનો કરવા જોવા મળે છે. શિક્ષણ એ પૂરતું નથી, આપણે બધી વસ્તુનુ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી મોંઘવારી ઘટે ના કે વધે.
હા મિત્ર. તમારી વાત ખુબ જ સરસ અને સાચી છે. મોંઘવારીના ઘણા બધા કારણો છે. જયારે ઉત્પાદન ઓછું થાય અને માંગ વધારે હોય. ત્યારે ભાવ વધે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે ત્યારે, પરિવહન ખર્ચ પણ વધે છે. જેના કારણે લગભગ દરેક વસ્તુ મોઘી બની જાય છે. કુદરતી આફતો, અનિયમિત વરસાદ પુર કે દુષ્કાળને કારણે ખેતીને નુકસાન થાય છે. અને અનાજ તથા શાકભાજી ના ભાવ પણ વધી જાય છે. કેટલીક વખત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, યુદ્ધ અથવા વૈશ્વિક આર્થિક મંદી પણ મોંઘવારી, વધારવામાં મહત્વની ભુમિકા ભજવે છે મોંઘવારીની સ વથી વધુ અસર ગરીબો પર થાય છે. તેની આવક ખુબ જ ઓછી હોય છે પરંતુ ખર્ચા સતત વધતા રહે છે. જેના કારણે, તે હ મુશ્કેલી માં પડી જાય છે. ખેડૂતો પર પણ મોંઘવારીની ઘણી બધી અસર થતી હોય છે. ખેતી માટે બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, વગેરેના ભાવ વધી જાય છે. બીજી તરફ શહેરોમાં રહેતા લોકો માટે પણ ખુબ જ મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે. એ લોકો માટે ભાડું, વીજળી, ગેસ અને રોજિંદી જરૂરિયાતો નો ખર્ચ સતત વધે છે.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો. આજના સમયમાં મોંઘવારીના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. જેમકે કાળા બજાર ચોરી આ બધી સામાન્ય હવે અ બો થઈ ઉકળે છે. આપણે જાણીએે છીએ કે એ બધી સમસ્યા ના કારણે સમાજમાં, તેની અસર પડતી હોય છે. મોંઘવારી ના કારણે કોઈ માણસે ચોરી કરવી પણ પડતી હોય છે. આપણે જાણીએે છીએ કે ચોરી કરવું એ કેટલો મોટો ગુના છે. તો ભી માણસ એ રસ્તે દોરાય જાય છે આપણે જાણીએ છીએ. ચોરી, કાળા બજાર આ બધામાં હવે બધી વસ્તુ બોવ વધારે થતી હોય છે. લોકો ટેક્સ છુપાવે છે આપતા નથી. મોંઘવારી ના કારણે એટલી બધી સમસ્યા ઊભી થતી હોય છે. જેનો કોઈ અંત જ નથી. કારણ કે પરિવારમાં નાણાં હોય એ ખુબજ મહત્વનું હોય છે. જરૂરિયાતો પૂરી કરવા હારૂ પૈસાની જરૂર પડે છે. ને આના કારણે જ આવી બધી સમસ્યાઓ ઊભી થાય છે. કોઈના ઘરે પાણી પીવાની પણ સમસ્યા ઊભી થાય છે કારણ કે હવે તો પાણી પણ વેચાતું મળે છે. બાહારથી પાણી લાવું પડે છે કારણ કે નોર્મલ પાણી એ ગંદુ હોય છે. એ પીવાથી રોગો વઘે છે આપણે જાણીએ છીએ એ બધી વસ્તુ રોજિંદા જીવનમાં આપણે જેટલી પણ વસ્તુ ખરીદીએે છીએ આપણા શરીર માટે બધી જરૂરી રહેતી હોય છે. આપણે મોંઘવારી ના કારણે એવી બની વસ્તુથી જુજીએ છીએ જેના કારણે આપણે સારી રીતે કે આપણે કમાવા માટે બહાર જવા પડે છે. જેથી આપણું ઘર ચાલે છે આપણા ઘર ચલાવવા માટે માણસ જેન કાર્ય નથી કરવું પડતું, તે પણ કરતો હોય છે. અને યુદ્ધ યુદ્ધ ના સમયમાં તો એના. જીવન વિપરીત થાય છે, બધી જગ્યાએ લોકડાઉન થઈ જતું હોય છે. નોર્મલ માણસને ખાવાનું પણ મળતું નથી. એ પોતાની જીવનચર્યા કેવી રીતના ચલાવતો હોય છે, એને જ ખબર હોય છે. મોંઘવારી એ એક મોટી સમસ્યા છે, જેના પર આપણે ચર્ચા કરવી જોઈએ, અને સરકારે પણ એના પર વિચાર કરવો જોઈએ.
હા, મિત્ર, આ તમારી વાત ખુબ સારી અને સરસ છે. નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય બને છે કે, આપણે બિનજરૂરી ખર્ચ ટાળીને, બચત કરવા કરવી જોઈએ. સ્થાનિક ઉત્પાદનો નો ઉપયોગ કરવો વધારવો જોઈએ. ખોરાક તથા અન્ય વસ્તુઓનો બગાડ કરવો જોઈએ નહીં. યાદ. આપણે યાદ રાખવું જોઈએ કે, મોંઘવારી માત્ર આર્થિક સમસ્યા નથી. તે સમાજના દરેક વર્ગના જીવનને અસર કરતી સમસ્યા છે. જો સરકાર વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો. સૌ મળી ને, જવાબદારી પૂર્વક કામ કરે તો, મોંઘવારીની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
હા, મિત્ર, તમે સાચું કહી રહ્યા છો, મોઘવારી ના કાર એ બધી સમસ્યા હવે સામાન્ય છે. આપને ખબર છે કે. એવી કેટલી બધી વસ્તુઓ છે, જેમાં મોંઘવારીની અસર જોવા મળે છે. જેમ કે, ગરીબ માણસો ના જીવન પર, મધ્યમ માણસ ના. જીવન કર એ, અમીર લોકો તો કઈ ને, એ લોકો તો પોતાનો દિનચર્યા. માં ઘણા બધા ખર્ચા કરતા હોય છે, એમને જોઈને ગરીબ માણસ. ખુબ જ ખરાબ થાય છે. આપણે જુદા-જુદા નોકરીની તો કો ઊભી કરવી જોઈએ, જેનાથી સામાન્ય માણસ પણ કમાઈ શકે, અને પોતાનું જીવન સુધારી શકે. આપણે જાણીએ છીએ કે, સામાન્ય માણસ માટે પૈસા કમાવવું એ કેટલું જરૂરી છે, એ લોકો માારું ખુબ જ મુશ્કેલી કારણ કે, એ લોકો સરખી રીતે શિક્ષણ પણ મેળવી શકતા નથી.
હા, મિત્ર, આ વિષય ખુબ જ સારો અને સરસ આપણે બચત કરવી જોઈએ, જેથી મોંઘવારી નું પ્રમાણ ઘટે.
હા, મિત્રો. તને સાચું કહ્યું, ચાલો, હવે આના પર આટલી વાત સારી છે. ચાલો, નમસ્તે મિત.